તો
બસ કઈ નઈ તું કરે
કઈ તક બાકી
કરી લીધો કરી લીધો નાસ્તા આજે પોવા બનાવેલા હતા કે ખાઈ લીધું આજે
હા હા
હું કઈ બધા હાર છે, ને ઘરે
હા બધા હારે તમારે તો હાર આવ ને શું કરે બધા હમણાં
બસ બડા હારા જ છે, આરામ કર્યા કરે નલલું હોઈ ગયેલું છે, ને બસ કઈ ન શું કરતા મળતા
કાય ની બેહી રહેેલા બધાને કામ કરે
મેવું કેમ મેવું કેમ એકઠકદ વાર્તા સ્ટોરી મોરી સ્ટોરી મોરી કે કે ન એકાદ એમ તું કે ઘેરે સંંભળાવતી હો તો મેબી એકાદિ હમણાં એમ સ્ટોરી બધી બો કે ટી ટી એમ એમ પણ અમે તું કઈ સ્ટોરી કે તમે કેમ એને હલ્લાને
હારું હારું કેમ હ્સતી ની બન્ત હબદિ ને
હા હા કઈ નઈ કઈ નહી હસા તું કેતો ખરી
સારું સારું ચાલે કેમ
હમ
એક ગામમાં એક માણ હતો તેના ત્રણ પયરા હતા તે ત્રણે એટલા વણાય ને રોજના વણાય જ કર પેલા કંટાળી ગયેલો તેલકોને સાંભળી સાંભળીને રોજ્ ના એટલા વણાય ને મારાય ને આવતા એક દિવસે વિચયું તેણે તે લોકો ને આજે તો હિધા કરી જ લખુ તો હ તો ત્રણે એમને કીધું હવારમાં ઉઠહુને કુધુ તણે જણા વાડી માંથી એક એક વાર લાગ લાકડી લેવ આવો આવ કીધુ તોપેલા લોકો ગીઆ ત્રણે જણા એક એક લાકડીના ભાર લઈને આવી રહ્યા પછી પેલાયે કધું કે પેલા એક એક લાકડી ભારા માંથી કાઢો ને પેલા તોડો એમ તો પેલા ત્રણે ત કેટલાક્ કેટલ ને પણ એના પપ્પા ને કે વિચાર્યું કે આજે તો ગાંડોજ થઈ ગયયો હશે એમ વિચાર્યું હ કે તો પણ ટોયડી તો ખરી હ કે પછી પેલા કીધું કે બે લાકડી તોડો તો બે લાકડી તોડી હકે પછી ત્રણ કીધી તો ત્રણ ત્રણ ટેહ તોડ દે કે પછી બધી હાથે તોડવા કીધી હું તો તે નની ટૂટી હકે ત્યારે પેલા કહી કે તમે ત્રણ જણા હરખરે ત્યારે એ તો એબને ભાઈ તે તોકો ત્રણે જણા સુધરી ગયા ડાઠી બનાવાનું બંધ કરી દીઘું ખુસ તો અહી હારી રીતના રહેવા લાગ્યા ને તો અહી વેલા ના હ શાંતિ.
હારુ ને હારુ ને બરાબર હે વાત તો બરાબર હે ત્રણજણ સુધરી ગયા તો એમ સારું ને ઘેરમાં ઝઘડો ને એવો તો નહી થાય પછી જતા વાર્તા બધી એમ શીખવા બી મળે હું કઈ ત્યાં જતા
તેતા
અમુક અમુક સ્ટોરી એમ જીવન ને એમ શું કે વધારે મોટીવેટ કરતી હોય અમુક અમુક
તે તો
એજ એજ એમ તો મેં બી વાર્તા કરું બધી હા મે કેમ એમ તો મે બી વાર્તા કરું બીજી બધી એમ પેલી ચક્કા ચક્કી વાળી વાર્તા સંભળાવ્યા કર્યું પેલો ચક્કો ને ચક્કી હતાં તે ને પેલું ચક્કી પેટે એ ઘંઉ નો દાણાો લેવા ગયેલી એમ ની ની ચક્કી હા ચક્કી હા ચક્કી દાળ નો દાણા લાવી ને ચક્કો કેવું કે ચોખા નો દાણા લાવીને એ લોકોને કઈ ખીચડી બનાવેલી એવી સ્ટોરી આવતી ખબર ને તને યાદ ને
ની યાદ એવી કય સાંભયડી તો ખરી પણ મને યાદ ની આવે અમના બો ઘણો ટાઈમ થઈ ગયો કેની
તે સ્ટોરીમાં એવું થતું કે પેલા એ ખીચડી બનાવી એમ ચક્કી ભાઈ બજાર ગયા હે એમ પેલા ચક્કા ને ભૂખ એટલી લાગેલી એટલી લાગેલી કે એ બધી ખીચડી જ ખાઈ ગીયો એમ ચક્કી આયવી ઘરમાં જોયું તપેલા માં જોયું પણ તપેલીમાં ખીચડી જ ની મડે ચ કાને પૂયછું હે કે ખીચડી કયા ગઈ એમ પણ પેલા ને તો ખબર જ નઈ ચક્કા ને એ તો જૂઠું બોલી ગય ચક્કી હે એવું કરલું એમ પહિ એલોકો એ ચક્કો ને ચક્કી એમ કરને રાજા હે ગેલા એવુ હ તે જમાના માં તો પેલું રાજા વળું ને એવ બધવું હે એવું તો રાજા હે ગીયા તો ત્યાં બધું કીધું બધું કીધું કે ખીચડીનું ને એવું બધું ખાઈ ગયા ને બઘા એમ કરે પછી એ લોકોને હું કર્યું અ ચક્કા એ કીધું કે કાળિયા કુતરાને બોલાવે એમ એટલે પેલા કાળિયા કુતરા ને ઓકે આપડે એના પર ઇઝામ લગાવવા હારુ માથે જેવા પાડવા હારું કાળીયા કુતરા ને બોલાયવો. હાકે એ લોકોને ને પહિ એને એને એને પેલું કહી દીધું એમ કેને ખાતે લેવું કેને એમ એવું એટલે એવી બધી સ્ટોરી એ હું કે તું કોઈ એક સ્ટોરી કે એક બીજી તને પેલી હાંભળેલી હોય કે એક તને તું એ સાંભળતી હોય ને પેલી કેતી હોય તેવી સ્ટોરી.
હમ બીજું તો એમ બો બધી હશે પણ એક મેં વિચારીન હા તું એ કી રીતે મસ્ત મને પેલા યાદ નહતી બહુ ઘણાો ટાઈમ થઈ ગેલો- - ને એટલે મેં એક યાદ કરીને કેમ
કે કે વિચાર વિચાર કઈ નઈ તું જે સ્ટોરી કેય તે એમ
પેલી દ્રાક્ષવાડી તો સાંભળેલી હૈ ને?
કઈ દ્રાક્ષવાળી?
પેલા તેમાં બૌ શિયાળો બો લુચો રે તે.
હા હાંભળે પરં બવ યાદ ની એમ નલાડા ત્યારે હાંભળતા એ બધું સ્કૂલ માં ચલાવતા પણ અમે- તરે તે ટાઈમ પર યાદ હતી પણ હમણાં તને યાદ મળે કે નહી હું એમાં? યાદ કરાવ.
હા હા મેં તને કેમ એક જંગલમાં એક પેલું શિયાળ રેય તે તેને થોડક જ નજીકમાં એક દ્રાક્ષ નો બો મોટો વાડો પણ તે શિયાળ તો બો નાનું ને પેલો દ્રાક્ષ ના વાળો તો બો મોટો રોજના તે વિચાર ખાવા હારુ પણ એનાથી પહોંચે જ ની એટલે વાડે જ ની એમ તો દિવસ એક દિવસ જાય બે દિવસ જાય બો ટ્રાય કરે પણ થાય ની એમ પાડી ની રેવાય તેના થી તો પછી છેલ્લે કંટાળી ગીયું. તો પહિ દ્રાક્ષ તો પડાય ની એટલે કેય મૂયકુ એમ આ તો દ્રાક્ષ જ બો ખાટી એમ.
હમમ એવું કે
પાળાઈ પાળાઈ ની તો હું જ કેવાનું બીજું તો હું કઈ.
એજ એજ ઊંચે દ્રાક્ષતા પહી પાડવાની બી કેમકે હું કેય
હા.
નાલા હતા ત્યારે શું કેવું સ્કૂલ માં મજા આવતી કે સ્ટોરીને એવું બધું કેતા હતા હાભળવાની બધી
હા ત્યાંની તો કઈ વાત જ અલગ બહુ મજા આવતી ઉટી તે અમે તો રમતા ભી બહુ ઉતા
અમે બી ત્યારે કેવું કરતા પેલી પ્રાર્થના કરતા એટલે રોજના પેલા ત્રીજા ધોરણ વાળા હોય, ચોથા ધોરણ, પાંચમા ધોરણ વાળા હોય પેલા બીજા વાળા હોય એ લોકો ને આપ આપડે જ્યારે ત્રીજા કે ત્રીજા ચોથા માટે ત્યારે અમારી સ્કૂલ માં એવું કતા કે ટીચર અલગ હોય તે કે કે કાલે એકાદ વાર્તા મોડા કરી આવજો એમ. દેશી હિસાબ હતી ને ત્યારે ટાઈમ તો તેમાંથી વાર્તા આપડને જોઈ આવતા મારી મમ્મી હિખવતી વાર્તા ને પછી બીજા દિવસે તા બહ બધા બેહેલાવી દેના મને વાર્તા બોલવાનું એવું હતું અમારા ટાઈમ પર તો.
. અમારે બી બધા પ્રાર્થના વાળા હોલમાં બેહીને મસ્ત બધાને રોજના સમાચાર ને ઘડિયા બોલવાનું બધા રોજના નવું નવું કરવાનું રોલ નંબર પ્રમાણે રોજ ના બધા ના વારા આવતા જ. પાહિ જેની અ બડે બડે ને તે ઓલ આજનુ ગુલાબ ને આજનો દીપક ને એવું બી બધું આપતા હતા મસ્ત
હમમ અમારે બી સ્કૂલ માં એવું હતું ને અમારે સ્કૂલમાં તો ટુ ટુકડી પાડતા હે પેલી કામ કરવાની કે અ આ ટુકડી હોય એક ટુકડીમાં લીડર બનાવે એમ પછી તેના અંદર અ હોય એમ દસ દસ જણ હોય બધું એમ સાત એક જેવી ટુકડી બને તો સાત તેમાં દસ દસ જેવા વિદ્યાર્થીને મૂકી દે. બધાને અલગ અલગ કામ આપતા તો તેને હારુ છે ને કે અમે ચકરડું બનાવેલું બધા લીડર નું નામ લખી દેવાનું ને એના ઉપર અ પેલું હું હું કામ કરો ને તો તેમાં સફ સફાઈને પ્રાર્થના સંમેલન વાળું પછી ઓફિસ સાફ કરવાની પસી અ ટોયલેટ બાથરૂમ ને એ બધું સાફ કરવાનું એવું બધું કરતાય માટે સ્કૂલમાં તમાર હતું કે સ્કૂલ માં એવું?
અમારે બી સાફ સફાઈ ને અ મંત્રી બનાવેલા બધાને એ મંત્રી બધું કામ કામ કરાવતા એક મુખ્યમંત્રી ને એક ઉપમંત્રી ને એવું બધું બનાવતા હતા ને રોજ ના ફૂલ ની હાર બનાવી લે જાતા. વાની દરવાજા બનવા બો મજા કરતા બનાવતા હતા.
કોઈ ભી ફૂલ ચાલતું કે હાર બનાઈ લી જાય તો કોઈ ભી?
હા. ફૂલ અને પાતરા બેવ મિક્સ મસ્ત
અમારે બી સ્કૂલમાં ગુલાબ ની ને કોઈ કોઈ વાર તો તગરીને હાર ને એ બધું ભરીને લેય જતા પણ તે ગુલાબની હાર ને કે ભરતા ભરતા પાખરી તૂટી જય ગુલાબ હરભરતા ભર દાદા એવું થાય.
અમારા સ્કૂલ માં તો છવ્વીસમી જાન્યુઆરી પર ડાન્સ ને એવું બધું બહુ. પંદર દિવસ પહેલા જ શીખાવા લાગી જતો તો બહુ મજા આવતી ડાન્સને એવું કરવાની મે તો બધા ડાન્સમાં રહેતી હતી. હા સ્કૂલ હા,
હ તો આપડે બી બધા મોટા થઈ ગયા એટલે અમે સ્કૂલ બી બધું બદલાવ આવી ગયો. ના ઉમેના ટાઈમ પરતા.
હા અમે તો. કોલેજમાં તો કોઈ બઉ મજા નઈ હવે, કોલેજ માં ભી આરે ડાન્સ મ રહે પણ તો સ્કૂલ ના જે તો. મજા આવે જ ની ત ત્યાં તો,
એવું જ એવું જતા,
હા હારું ચાલ તો
સારું સારું ચાલ ચાલ.
હા,